કેમ છે.
બસ મજામાં તું કેમ છે?
હું પણ મજામાં છું મેં વિચાર્યું કે આજે આપણે પ્રવાસ વિશે વાત કરીએ
હા જરૂર અને પ્રવાસ વિશે વાત કરવી ખૂબ જ ગમે મને તો.
અચ્છા તને પ્રવાસ કરવો કેમ ગમે છે?
બસ એમ પ્રવાસ કરવાથી નવી જગ્યાઓ આપણને જોવા મળે એટલે આમ નવા લોકો મળે, અને નવું બધું શીખવા મળે એટલે બહુ જ ગમે તને ગમે?
હા મને ગમે છે કારણ કે, પ્રવાસ કરવાથી મન તાજું થઈ જાય છે અને રોજિંદા જીવનના તણાવ માંથી થોડો આપણને વિરામ પણ મળે છે.
સાચું કયું એકદમ બરાબર કહ્યું છે તે, તું છેલ્લે ક્યારે પ્રવાસ ગઈ હતી?
હું ગયા વર્ષે ઉદયપુર ગઈ હતી ત્યાંના મહેલો અને તળાવો એટલા મતલબ સારા હતા કે ના પૂછીશ.
વાહ ઉદયપુરની તો વાત જ ના થાય, એના વિશે તો મેં ઘણું સાંભળ્યું છે, અને ત્યાં તને સૌથી વધુ શું ગમ્યું હતું?
મને તો સૌથી વધુ સિટી પેલેસ અને, પિચોલા તળાવ છે ને ત્યાં એ મને ખૂબ ગમ્યું, અને સાંજના સમયે તળાવનો નજારો એટલો આમ યુનિક હતો ને.
હા સરસ સરસ, હું છેલ્લા વેકેશન ગોવા ગયો હતો.
અચ્છા ગોવામાં તારો અનુભવ
આમ બહજ મજા આવી ગઈ કે દરિયા કિનારે આમ પાણીની રમતો છે, અને ત્યાંનું વાતાવરણ તો એટલું સરસ હોય છે.
તું ત્યાં કઈ કઈ જગ્યા ગઈ હતી?
હું તો વાઘા બીચ છે પછી કલનઘુટ બીચ છે પછી ડોના પઉલા ગયો ગઈ હતી એટલા બધી જુદી જુદી જગ્યાએ ગઈ હતી.
અ અચ્છા બરાબર શું તું પાણીની કોઈ રમત રમી હતી?
હા મેં તો છે ને પે પેરા સિલિંગ અને જેટસ્કી નનો આનંદ પણ લીધો હતો ત્યાં.
વાહ મને પણ આવી આ સાહસિક પ્રવૃતિઓ બહુ જ ગમે છે હા.
ત પહાડો ગમે પણ કે દરિયો ગમે?
મને આમ તો પહાડો વધારે ગમે છે કારણ કે ત્યાં ઠંડી હવા અને કુદરતી સૌંદર્ય, એ મન ખૂબ આકર્ષે છે.
હા મને તો દરિયો વધારે ગમે પણ આમ દરિયાના મોજા જોવામાં આમ અલગ જ આનંદ હોય છે.
બરાબર ભારતની કઈ જગ્યાએ જવાની તારી ઈચ્છા છે?
મારી તો સૌથી વધારે આમ કાશ્મીર જવાની બહુ ઈચ્છા છે કે તેનામ, ધરતી પર ન સ્વર્ગ આમ કહેવાય ખબર ને તને એટલે ત્યાં જવું છે મારે.
કાશ્મીર ખરેખર બહુ જ સુંદર જગ્યા છે, હું પણ ત્યાં જવા ઈચ્છું છું.
હા અને તને કઈ જગ્યાએ જવાની ઈચ્છા છે?
હું લેહ લદા જવા માંગુ છું, ત્યાંના પડો અને રસ્તાઓ ખુબ પ્રખ્યાત છે બધા આમ વાતો કરે ને એટલે મારી ઈચ્છા છે જ કે ત્યાં જવું છે.
હ હ, મેં પણ સાંભળ્યું છે કે લદ્દાખમાં બાઈક ટ્રીપ કરવા લોકો એટલા બધા જાય છે અને બધા ન સપનું હોય છે ત્યાં જવાનું.
સાચું છે તું પ્રવાસ માટે કઈ તૈયારી કરે છે?
તો સૌથી પહેલા તો સ્થળ વિશે માહિતી મેળવી લઉવ અને પછી, જે બજેટ બનાવ કે કેટલા પૈસા જશે ને એવું બધું અને પછી જે વસ્તુઓ હોય એ આપણને યાદ રાખીને તૈયાર કરું આમ બેગ.
હું પણ સેમ આવું જ કરું છું, યોગ્ય આયોજન કરીએ ને તો પ્રવાસ વધુ આનંદદાયક બને છે.
હા એ તો છે જ ને પ્રવાસ દરમિયાન તું ફોટોગ્રાફ કરે?
હા મને ફોટોગ્રાફીનો તો બહુ જ શોખ છે હું સુંદર દ્રશ્યો, અને યાદગાર ક્ષણોના ફોટા પણ પાડું છું.
હા બહ સરસ હું પણ પ્રવાસની યાદો માટે ઘણી તસવીરો લઈએ જ રાખું.
એજ પ્રવાસ દરમિયાન તને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે?
તને ખબર એક વખત તો છે ને હું ટ્રેનમાં મોડી આવી હતી, તો તેથી છે ને અમારું આખું આયોજન બદલાવવું પડ્યું હતું એના લીધે.
મારા સાથે પણ સેમ આવું જ બન્યું હતું, પરંતુ ક્યારેક આવી મુશ્કેલીઓ પણ યાદગાર બની જાય આમ મજા આવે આ બધું મેમરીઝ થઈ જાય ખબર તને.
હા બિલકુલ પ્રવાસ આપણને ધીરજ અને આમ સમસ્યાઓનો સામનો કરવાનું બહ જ શીખવે છે પણ.
હ તને એકલા પ્રવાસ કરવો ગમે કે પછી પરિવાર સાથે?
મને તો પરિવાર અને મિત્રો સાથે પ્રવાસ કરવાનું ગમે કેમ એકલા જેટલું મજા ના આવે જેટલું પરિવાર સાથે આવે, એટલે સાથે આનંદ વેચી શકાય એવું મજા આવે.
મને પણ, પરિવાર સાથેની યાત્રા વધુ યાદગાર બને છે.
હા અને પ્રવાસ દરમિયાન તો સ્થાનિક ભોજન રાખવું પણ એક ખાસ અનુભવ હોય છે ખબર તને.
હ દરેક જગ્યાનું ભોજન તેની સંસ્કૃતિને દર્શાવે છે.
હા એ તો છે તું કોઈ વિદેશ વિદેશમાં પ્રવાસે ગઈ છું?
ના હજી સુધી તો નહી પરંતુ ભવિષ્યમાં વિચાર છે કે જાપાન અને સ્વટ્ઝરલેન્ડ જેવી જગ્યાએ જવું અને આમ મજા કરું.
હ યાર મને પણ વિદેશની પ્રવાસ કરવાની બહુ જ ઈચ્છા છે, ત્યાંની નવી સંસ્કૃતિ વિશે જાણવાનું બહ રસપ્રદ છ હું તો.
હ પ્રવાસનું સૌથી મોટું મહત્ત્વ શું છે ખબર છે તને?
મારા મતે તેવું કે પ્રવાસ આપનું જ્ઞાન વધારે છે, અને દુનિયાના અલેગમ દ્રષ્ટિકોણથી જોવાનું શીખવે છે.
હા હું સંપૂર્ણપણે આ વાતથી સમજ છું, પુસ્તકો માંથી જ્ઞાન મળે બરાબર, પણ પ્રવાસ જીવનનો વાસ્તવિક અનુભવ આપે છે.
ખરેખર દરેક વ્યક્તિએ સમય મળતા પ્રવાસ કરવો જ જોઈએ.
હા એજ કારણ કે પ્રવાસ માત્ર મનોરંજન નહી પણ છે ને, આમ શીખવાનું બધું શીખવાડે એવું.
હા એ તો છે, આજે તો પ્રવાસ વિશે વાત કરીને બહુ મજા પણ આને પર તો આપડણે વાત કરી જ શકીએએ એટલી બધીને.
હા એજ તમને પ્રવાસ દરમિયાન સૌથી યાદગાર ક્ષણ કઈ લાગી?
જ્યારે છે ને હું પહેલી વાર આમ પહાડની ટોચ પર પહોંચી હતી ને ત્યારે ઉપરથી દેખાતું એ દ્રશ્ય એટલું બધું સુંદર હતું કે થોડા સમય માટે આમ હું બધું જ ભૂલી ગઈ હતી કે હું શું કરું છું કઈ છું બધું જ.
હા એજ કુદરત નો અનુભવ છે ને એમ આમ ખરેખર આપણે છે ને શબ્દો માં ના કહી શક કે આમ અલગ જ એ ઘની મજા.
તારી વાત બિલકુલ સાચી છે એમ કે તારી કોઈ ખાસ યાદગાર વાત છે તારી.
હ જયારે હું છે ને અ સોમનાથ ગઈ હતી અ સૂર્યાસ્ત બીચ જોવા ગઈ તી સૂર્યાસ્ત મતલબ થવાનો હતો તો આકાશમાં નારંગી અને લાલ રંગની છટા જોવા મળીને રેનબો મને બધું ખુશી થઈ.
હા એ તો છે શું તને પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકો સાથે વાતચીત કરવાનું ગમે?
હા મને ગમે બહુ જ ગમે કારણ કે એ લોકો પાસેથી ઘણી બધું નવું નવું શીખવા મળે જે અત્યાર તો પુસ્તકો ને ઇન્ટરનેટ પર જોવા નઈ મળતી.
સાચી વાત છે હ પણ હું પણ એજ માનું કેમ સ્થાનિક લોકો ઘણી વખતે આપડે એમ શ્રેષ્ઠ માર્ગદર્શક સાબિત થઈ જાય છે.
હ પ્રવાસ માટે તું કયું પરિવહન પસંદ કરે છે?
આમ લાંબો અંતર માટે હોય તો આપડે ટ્રેનમાં જઈ શકીએ અને ટ્રેનની બારીમાંથી બહારના દ્રશ્યો જોવાની મજા જ અલગ છે હા.
પણ ટ્રેન બહુ જ ગમે હા પણ જો સમય ઓછો હોય તો હું ની મેં પસંદ કરું.
હા એ તો છે પણ બસની મુસાફરી વિશે પણ તારો શું આમ અભિપ્રાય છે
જો રસ્તો સુંદર હોય ને તો મને બસમાં જવાનું બહુ જ ગમે આમ કારણ કે એમાં મજા આઈ જાય
હા ખાસ કરીને તો પહાડી વિસ્તાર હોય તો તો વધારે મજા આવે.
હા પહાડી વિસ્તારોમાં આમ બસમાંથી બેસીને જવાની બઉ જ મજા આવે કારણ કે પ્રવાસ દરમિયાન બજેટ નું આયોજન હોય એ બધું સચવાય રહેે.
હા ખુબ જ છે એ તો બહુ મહત્વનું છે કેમ યોગ્ય બજેટ આમ ન બનાવીએ ને તો ઘણી મુશ્કેલીઓ આવી જાય આપડા પ્રવાસમાં.
અ હું પ્રવાસ પહેલા રહેવાની જમવાની અને પરિવહન ની અંદાજિત કિંમત લખી રાખું કારણ કે પછી બજેટ હાલી જાય તો પછી મજા ના આવે.
તો બહુ સારી ટેવ છે તારીમાંથી
હ અને તું પ્રવાસ દરમિયાન શું શું સાથે લઇ જાય છે?
પણ તો જો ને કપડા મોબાઈલ ચાર્જર હોય પછી પાવર બેંક લઈ જા પાણીની બોટલ દવાઓ લઈ જા કેમેરો તો ભૂલાય જ નઈ.
હા બાકી ફોટા એ ના વગર ના પડે હું. પણ લગ
હા તને સાહસિક પ્રવાસ ગમે છે?
હા ટ્રેકિંગ છે કેમ્પિંગ અને રિવર રાફ્ટિંગ એવી બક હોય
હા મેમ હજી સુધી રિવર રાફ્ટિંગ નહી કર્યું હ પણ મને એક દિવસ જરૂર કરવું છે.
હા એ બહુ જ આમ રોમાંચક અનુભવ છે એ કરવું જ જોઈએ બધા એ.
હ અને પ્રવાસ દરમિયાન સુરક્ષા માટે શું ધ્યાન રાખવું જોઈએ તારા મતે
અજાણી જગ્યાએ કિંમતી વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ત્યાં આપડે કોઈને ઓળખતા ના હોઈએ અને કિંમતી વસ્તુઓ પછી ખોવાઈ જાય પછી જરૂરી દસ્તાવેજોની નકલ છે એ જોડે રાખવી જોઈએ એ બધ
હમ. હા બિલકુલ બરાબર છે તારી વાત ઉપરાંત સ્થાનિક નિયમોનું પાલન પણ કરવું જ જોઈએ આપડે ત્યાં જઈએ તો.
અ પર્યાવરણ ને બચાવવા માટે પ્રવાસીઓ શું કરવું જોઈએ?
અને કચરો ફેંકવો ના જોઈએ કે પ્લાસ્ટિક ઓછો ઉપયોગ કરવો જોઈએ અને કુદરત ના સ્થળોને નુકસાન ના પહોંચાવું જોઈએ જે જે અત્યારે બધું બહુ ખરાબ કર્યું છે.
હા હું જ્યારે પણ પ્રવાસે જાઉં ને ત્યારે મારી સાથે આમ રિયુઝ કરી શકાય ને એવી પાણીની બોટલો રાખું છું જેથી છે ને પર્યાવરણને નુકસાન ના પહોંચે.
હા ખુબ જ સારી વાત છે તને ખબર આ તો કે આવું તો આપડે કરવું જ જોઈએ કે આપડે બધું ગંદુ ના કરીએ બધું સારી રીતે રાખીએ અને એમ પ્રવાસ ની તો કોઈ પણ કેટલી પણ વાતો કરું ને એટલી ઓછી છે એવું છે કે આમ એની વાતો જ ના પતેે.
એ જેટલી વાતો કે આમ મજા આઈ જાય.
હમ ચોક્કસ આપણે ફરી વાત કરીશું
ચોક્કસ ચાલો આવજો